રાધે રાધે. બસ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. બાકી, શું ચાલી રહ્યું છે?
બસ, કઈ નઈ. હમણાં જમવાનું પત્યું. અને હવે આરામ કરવા આવી. ચાલી રહ્યો છે.
પણ બસ આજ જ છે. ખાવા પીવાનું પઇતું અને હવે આરામ કરવા આવ્યા છે. તો આજે શું બનાવેલું છે ડિનરમાં?
આજે તો બસ કઈક નહી. આમ હમણાં તો, આજે તો કઢીને બાટા બનાવ્યા હતા અમારી. ત્યાં તો, હા એ ગરમીમાં બો કંટાળો આવે ને.
ગરમીમાં રસોઈ બનાવાનું એટલે બહુ બહુ ખરાબ લાગે. મતલબ ગમે જ નહી મને આટલી ગરમીમાં રસોઈ. આમ આમ લાગે છે, ફટફટ બની જાય. હું પો તે આજે દાળ ભાત જ બનાઇવા.
હા એજ ને હ હ હ એજ ને, આટલી ગરમી માં બહુ આલસ. આવી જાય, એટલે આવું. કઈ બનાવ્યા અમે તો. કાલે દાળ ભાત બનાવ્યા. આજે શું બનાવીશ? શુ બનાવિસ, રોટલી બનાવવાનું. તો ગમે જ નહી આટલી ગરમીમાં તો એટલે આજ તો કડી બાટા મૂકી દીધા.
અને નઈ સારી વાત છે. હવે તો શું વેકેશન પડી ગયું ને તો છોકરાઓની નવી નવી ફરમાઈશો હોય છે. સવારે ઉઠે એટલે સવારમાં એમને નાસ્તો જોઈએ. હેને નાસ્તો જુએ પછી પછી પાછું મીડ ટાઈમ થાય એટલે પાછું એમને કઈક ચટર પટર ખ ખાવાનું જોએ એટલે આખો દિવસ રસોડામાં જ જતું રહેે છે.
હા એજ ને રસોડામાં તો આખો દિવસ ક્યાં ચ વયો જાય. ખબર પણ ન પડેને આપણને કઈ ના કઈ નવી વેરાઈટીસ બનાવવા જ પડે છે જેમ કે બાળક કોને કઈ તો અલગ અલગ પગ ગમતું હોય છે. કોઈને સેન્ડવીચ ગમે ને એ આમ અલગ અલગ પસંદ મનગમતી આઈટમો મળે એમને તો મજા આવે.
મજા આવે એટલે તો તમને કયું વધારે શાક ભાવે છે?
મને તો શા શાકમાં વધારે આમ નથી કે કોઈ ફેવરેટ તો આવું કોઈ નથી મારો. બાકી તો હું બધા જ શાકભાજી ખઈ લઉં છું, આ લગ્ન પછી તો આમ થઈ ગયુ છે કે આપણનું કોઈ ફેવરેટ તો રહ્યો જ નથી.
હા એ વાત તો તમે સાચી કીધી, લગન પછી આમ થાય છે કે જે છે તે બધું સારું જ છે ખાઈ લ્યો, એ લગન પેલ્લા થોડા આમ ચાલતું કે આ નઈ ખા. હવ ના આ નઈ
હા એજ ને લગ્ન પછી તો આમ થઈ ગયો છે કે હવે ભઈ કંઈ પણ ચાલશે, કેમ કે આપણને જ બનાવ બનાવવા પડે તો આપણને આમ કે ભઈ હસબેન્ડને પસંદ એજ બનાવી લો. એના કરતા એ પણ આપણે પણ એજ ખઈ લઇશું
હા એ વાત મ મતલબ લગન પહેલા મમ્મીના હાથની ગરમ રોટલી સાથે શાક મળતી તો કેટલી મજા આવતી, હવે તો આવું રહ્યું જ નથી, આપ ડે જ બનાવીને આપણા છોકરાઓ અને હસબન્ડને ખવડાવીએ એમાં જ આપણે તો ખુશ થઈ જીએ
હા એજ ને આપની લાઈફ તો આવી જ થઈ ગઈ હવે તો ભાઈ હસબેન્ડને બાળકો વચ્ચે આપણી લાઈફ એમાં જ પર ચાલવી
હા પસાર થતી છે, હા અવે છોકરાઓ નુ જો નવી નવી ફરમાઈશો આવે છે કે હવે પનીરની વાનગીઓ બનાવવાની તો બપોરે પનીરના પરાઠા બનાવેલા ને હવે પણ એવું જ હતું પણ મેં કીધુ સાને પડી ગઈ છે બઉ ગરમી લાગે છે. હવે હડકો ખોરાક ખાઈએ દાળ ભાત બનાવું છો તો હવે થોડુંક મોઢું આમ થયું છે પણ હવે સવારે કઈક સ્વાદિષ્ટ બનાવવું પડશે તો છોકરો પાછા ખુશ થઈ જાય.
હા સવારે સવારે આટલી ગરમી નહી લાગે તો સવારે સવારે આપણને કઈ પણ બનાવવામાં પણ મજા આવે.
હા અને પછી રોજ રોજનું જંક ફૂડ બહારનું ખાવું પણ એ પણ અ શરીર માટે સારું નથી ને. ક્યારે ક્યારે ખાઈ લઈએ તો ચાલે.
હા એ તો તમે બરાબર વાત કીધી કે ભાઈ ક્યારેક હોય તો ચાલે ને પેલી તો અલગ અલગ આ બહારની વાનગીઓ ખાવી સારી વાત નથી ક્યારેક હોય તો ચાલે આપણને તો આવા ફળ કે આવા ફળ કે શાકભાજી કે દૂધ આ બધા સારા છે શરીર માટે તો આવા બધા યુઝ કરવા જોઈએ. આ બધું જંક ફૂડ તો અ આપના શ
નુકસાન છે પણટું હું શું કેવ. ક્યારેક મતલબ મિત્રો જોડે બહાર જઈએ ને તો ચાલે જે ત છે પીઝા છે સેન્ડવીચ છે એ ખાવાની મજા આવે કોઈ
મહિના મહિનામાં એક કે બે વાર આપણને કઈક બહાર જઈને ખાઈ આવીએ તો એ તો કંઈક નહી ચાલે ભાઈ આપણને બહાર જવું જોઈએ ને કઈ નવી નવી આઈટમ ટ્રાય કરવી જોઈએ પણ ડેલી તો એ શરીરને બહુ નુકસાન કરી દે છે.
હા હવે તો જોવ ને હવે શું કે છે કે મીઠાઈ લાવો હવે મીઠાઈ ક્યાંથી બનાવા તો પણ અ પરમ દિવસે તો ગુલાબજામુન અને શ્રીખંડ મતલબ શ્રીખંડ તો બહાર થી મંગાવું અને ગુલાબજામુન બનાવવા હવે સાંજ થાય એટલે છોકરાઓ કે આઈસ્ ક્રીમ ખાવી છે આઈસ્ક્રીમ બહુ ગમે છે ને એવું બધું ચાલ અને ઉનાળો છે એટલે આઈસ્ક્રીમ તો ખાવાની મજા આવે છે આપણને પણ ગમે.
હા આઈસક્રીમ છે પછી ઘોળો છે એમાં કેટલી મજા આવે. હવે મન તો બહ ગમે ઘોડો ખાવાનું.
હા એજ તો.
અમેં તો ઘોલામાં પણ કેટલી વેરાયટીસ છે આપણે જોઈ શકીએ. કે છે.
હા હા કેટલી બધી વેરાયટીઓ મળે છે અને આ સ્ટ્રીટ ફૂડ ખાવાની પણ કેટલી મજા આવે ને જેમ કે પાણીપુરી છે, સેવપુરી છે.
હ એ તો બહુજ ગમે એ તો પા પાણીપુરી ને શેવ પુરી તો આપણની ફેવરેટ. છે ભાઈ લેડીઝ તો સા પાણીપુડી મળી ગઈ ને બધું મળી.
એજ તો એજ તો હવે જો મને તો ચાય પીવાનું પણ એટલું જ ગમે છે. બધા મને કે છે આટલી ગરમીમાં પણ ચાય નો એટલો શોક તો હું તો એ જ કેઉ હા ભાઈ ગુજરાતી છે તો ચાય તો જુએ જ
હા એ હા એ ચાય બઉ જરૂરી હા પણ ગરમીમાં વધારે પડતી ચાય પણ સારી નથી આપના શરીર માટે તો થોડીક કમ પ થોડીક લિમિટમાં પીએ તો ચાલે.
બ બ થોડી થોડી ક્વોન્ટિટીમાં પીતું રેવાનું.
હા એ તો છે જ તો ચાય તો જરૂરી છે આપણને હા.
આવું થાય છે કે સવારે ચા વગર તો મતલબ સવાર ની શરૂઆત જ નથી થતી ચા પીવું તો લાગે છે કે હા સવાર થઈ છે.
હા એ તો છે જ સવારે તો ચાય બો જરૂરી જ મારે પણ એમ જ છે કે ચાય સાથે આગ ખુલે છે, તો ચાય તો બો જરૂરી આંખ ખુલીને ચાય બનાવવાનું રક મૂકી દઉં છું કે ભાઈ પેલા તો ચાય પીવું પીવાની તો જરૂરી છે, આપણને
અવે અવે છોકરાઓ કે કોઈ હલકું ખાવું છે, તો હું કડી ખીચડી પણ બનાવી દઉ કમ્ફર્ટ ફૂડ છે, ને કડી ખીચડી. પેટ પણ સારું રહે અને આમ પણ સારું છે.
હા એને પણ ઝટપટ બની જાય ને પણનો શરીર ને પણ નુકસાન ન કરે. કડી ખીચડી તો બો સારા છે.
હ હ એજ તો રોજ રોજ મ સાલેદાર ખાવા ખાઈએ આપડણે એના કરતા અઠવાડિયામાં એકવાર આવું કડી ખીચડી ખાય તો પેટને પણ આરામ મળે એમ.
હા એજ ને આપણને આ બધી કડી ખીચડી છે, દાલ ભાત છે, આવા બધા રાતના તો હલકું ભોજન જ કરવું જોઈએ વધારે પડતું આ જંક ફૂડ ફૂડ તો વધારે રાત ના અવોઈડ કરવું જોઈએ. કેમ કે પેટ ખરાબ કરી દે છે.
હા અને આપડે ગુજરાતીનો સાસ સવારનો નાસ્તો તો કેટલો હેવી થઈ જાય છે જેમ કે ઢોકળા છે ખમણ ફા પડા ગાંઠિયા એ બધું એટલું હેવી થઈ જાય છે. એટલે પછી આમ લાગે કે અવે ચાલો કઈક હકું હલવું બનાવીને ખવડાવી દઈએ હવે એમ.
હા એટ સવાના.
હમ્મ.
તો તો હેવી જ હોય એ તો હે એ તો શરીર માટે બહ સારું છે કેર નાસ્તો તો આપણને એકદમ મસ્ત સારી રીતે કરવું જોઈએ પણ રાત આપનેના ડિનર કરીએ ત્યારે આપ હલકું ભોજન એવું બ જરૂરી છે. તો એ ગુજરાતી લોકોક એક હ હમણાં પણ કહે છે.
વ રાય વા.
હા એ જ ને હ તમારી વાત બરાબર છે અ રાતમાં હલકું ભોજન ખાવું જોઈએ અને સવારના આપને પેટ ભરીને નાસ્ત કરવું જોઈએ.
હા સવારે તો ભારે નાસ્તો જ કરવો જોઈએ અને બપોરે એથી થોડુંક હલ હલકું કરવું જોઈએ અને સવારે તો શું કે એકદમ પેટ ભરીને ખાઈએ તો એકદમ એનર્જી મળી જાય આપણને એ પણ ચાય હોય તો.
હા એજ ને આપે પણ એનર્જી જી મળી જાય તો એ એમાં આપને આખો દિવસ કામ કરવાની પણ મજા આવે તો સવારનો નાસ્તો તો આપણને મસ્ત પેટ ભરીને આરામ થી મસ્ત શાંત દિમાગે કરવું જોઈએ. જેનાથી આ આખો દિવસ સારો જાય.
હા તો તમે ક્યારેક કોઈ નવી વાનગી ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે?
હા નવી નવી વાનગી કોઈ ના કોઈ તો કોઈને પૂછીને ટ્રાય તો કરું છું કે ભાઈ કોઈ અલગ ટ્રાય કરવી જોઈએ. તમે કોઈ આ વાનગી એવી ટ્રાય કરી છે?
મેં એક વખત ઘરમાં પિઝા બનાવવાનો ટ્રાય કર્યો હતો.
અચ્છા હા પીઝા તો હું પણ બનાવેલા પર પીઝા બનાવીને મને બહ ઘણા વરસ થઈ ગયા.
હા મેં તો યુટ્યુબ જોઈને રેસીપ પી શીખી હતી અંદરથી દેખાવે તો સરસ હતો પણ સ્વાદ થોડોક અલગ હતો.
હા.
આમ આમ લાગત હતું હા મજા તો આવે હા ના ના ટેસ્ટી તો તો પણ આમ આપડે બહાર ખાઈ એવો તો ટેસ્ટ નહી હતો આમ ખાટું મીઠું અ જેવું ટેસ્ટ હતો. પણ આમ સરસ બનેલા આમ.
હા પણ પીઝા ની રોટલી તો તમે બહાર થી જ લાવીએ.
હા હા એ તો હું બાર લાવે એક વખત ઘરે ટ્રાય કરી હતી. પણ એ એવું નહી થયું એટલે આ વખતે હું ઘર બહાર જ લઈ આવી. પણ સરસ બનાલા પેલી વાર બનાવી બાપ સરસ બયલા હા.
હા એજ ને આપણને અલગ અલગ વાનગી ટ્રાય કરવી જોઈએ. જેમકે આ મોમોઝ છે એ પણ ઘરે બનાવે તો એ કેટલું ટેસ્ટી બને ઘરમાં
હા એજ તો હા મોમોઝ પણ ઘરે બનાવે તો ટેસ્ટી બને.
હા એજ ને બહાર કરતા આપણને ઘરે આવો બધું હા
હા અને આપણે એના સાફ સફાઈ અને આપણે હેલ્ધી વર્ઝનમાં બનાવીએ ને.
હા એજ ને આપણના બાળકોને પણ એવું શમ છે કે ભાઈ આ જંક ફૂડ એમને ગમે છે, તો આપણે ઘરે જ બનાવી દઈએ તો એ એમાં આપણને વ્યવસ્થિત રીતે સાફ સુથરાઈથી બનાવીએ તો એને કોઈ બીમાારી કે નુકસાન પણ ન થાય શરીર ને
ના હા હવે તો ઉનાળો આવી ગયો એટલે આમનું આમ ના રસની સિઝન આવી ગઈ છે, તો એ પણ ખાવાની કેટલી અલગ જ મજા હોય છે, અને પુરી સાથે આમ રસ મળે તો મજા આવી જાય.
હા એ જને પુરીને આમરસ ન તો અલગ જ કોમ્બિનેશન છે. એ તો બો જ
હા તો આવો મારી ઘરે કોઈ દિવસ હવે આવું આપડે પ આમરસ ના પાર્ટી મનાવી્યા.
હા હા પાકું પાકું એક એક દિવસ પ્લાન કરી અને પછી આપણે આમ રસ કી પાર્ટી કરીએ.
હા એજ તો હવે તો આજ તો મોકો છે મળી અને કરી અને આમરસ ની મસ્ત મજા લઈએ આપડણે.
હા ચાલો પછી પ્લાન કરીને આવું હું એક દિવસ ટાઈમ નીકળીને આવીશ ચાલો પછી મળીએે.